હલો.
હલો હા, કેમ
શું આજે સાંજ પડતા પડતા મારી યાદ આયી તમને.
હા, યાદ આવી. જોઓ ને મારે બનાવુંતું ઢોસા બનાવાતા તો તમે કીધું એમાં મસાલો આપડે નાખશું ઢોસાનો મસાલો કયો સારો આવે છે.
હું તો એકક્ચુલી આમ તો એડવર્ટાઝમેન્ટ થઈ જાય નામ દઉં તો પણ તોય મને તો એ-એવરેસ્ટ ના મસાલા વધારે ફાવે છે એકચુલી વર્ષો થી હું એજ યૂઝ કરું વચ્ચે બે ત્રણ યુઝ કર્યા તા પણ નથી મજા આવતી.
હા, સેમ હું પણ એ જ યુઝ કરું છું. એના મસાલા સારા આવે છે.
હા. એટલે રસોડાના મસાલા માટે આપડે વાત કરીએ ને આમ તો કે અમુક અમુક વસ્તુ કેવી આપડી અમુક વાનગીઓના અલગ જ એકદમ અ ટેસ્ટ હોય છે દરેક વસ્તુઓના. એટલે એના પ્રમાણે આપડે અલગ અલગ મસાલા પણ તૈયાર રાખવા પડે એમ. એટલે મને યાદ છે ત્યાં સુધી હું નાની હતી ને તો મારા મમ્મી છે ને આવા ત્રણ જ મસાલા બના એક શાકનો, એક દાળ નો અને એક ગરમ મસાલો અલગથી એમ એવી રીતે. અને છાસનો મસાલો તો કોમન હે છાસને ચાનો મસાલો ને એવી રીતે. પણ જમવા માટેનો જે રસોઈ ન હોય એકચુલી એ ત્રણ મસાલા બનાવતા આવી રીતે. અને મારા લગ્ન થયા એ પછી મારા સાસુ છે ને જે રસોઈ બનાવે તો એમાં એ ખડા મસાલા નાખતા ખડા એટલે આખા મસા પેલે આખા એ આખી ઇલાયચી ને લવિંગ ને મરી ને તજ ને એવી રીતે તો મેં જોયું કે એ બંનેનો સ્વાદ છે ને ખુબ જ સરસ બંનેનો અલગ-અલગ પણ તમે એની સુગંધ જોઓ ને તો બેયની અલગ-અલગ આવે અને બંને એટલા જ સરસ લાગે એટલે મને એ લગ્ન પછી એ નવું જાણવા મળ્યું અત્યાર સુધી મોટા થયાને જોયું તો એમ થાય કે ગરમ મસાલો એટલે આજ મસાલો એમ. પણ મારા સાસુમાં જે બનાવતા ને તો મને ઈ પણ આમ નવું લાગ્યું. કે મજા આવી કે એવું નવું જાણવા પણ મળ્યું. શું કેવું છે તમારું?
હા, એ તમારી વાત એકદમ સાચી છે. કે મારે પણ એવું જ હતું કે મારા મમ્મીને એ લોકો છે ને આવી રી તે તમે કીધુંને ખડા મસાલા તેવી રીતે આખા મસાલા બધાય નાખતા હતા. અને લગ્ન પ છી અ કેવાય ને કે મારા સાસુને બધું અ ચ શું કેવાય મિક્સરમાં બધું ક્રશ કરીને રાખે છે કે બધું મસાલા બધા એવી રીતે બનાવીને રાખે છે. તો એ બંનેનો સ્વાદ અલગ અલગ હોય છે ને બંનેનો સ્વાદ પણ સારો હોય છે. અને અ જોવા જઈએ તો અ કેવાયને કે અત્યારે જે અલગ-અલગ કંપનીના અલગ-અલગ મસાલા અમુક-અમુક એટલા મસ્ત આવે છે ને કે એમ થાય કે એમ નામ આપડે ખાલી શાકમાં કઈ ન નાખીએ ખાલી મસાલા નાખીદેને એ તો પણ એટલા મસ્ત શાક બને છે.
સાચી વાત છે, સાચી વાત છે અને દરેક મસાલાનું એક અલગ સુગંધ, અલગ કલર એનું અલગ વૈવિધ્ય અને અલગ અ પોષકતત્વો પણ હોય છે. જેવી રીતે આપડે દરેક ઘરમાં લગભગ નોર્મલી જે વપરાતું હોય ને એમાં મે થી તજ હીંગ હળદર ધાણાજીરું, લાલ મરચું છે, રાઈ છે, પછી મરી મસાલામાં પેલા અ એલચી લવિંગ છે, તા તમાલપત્ર છે, બાદિયા છે, તો એ દરેક વસ્તુનો એક અલગ અલગ પોષક ગુણ ગુણધર્મ રહેલો છે, હળદર તો સામાન્ય બ ધાના ઘરમાં નાના છોકરાઓથી માંડીને વડીલો સુધી બધાને જ ખબર હોય કે હ હલ્દી એટલે એન્ટીસેપ્ટિક તરીકે કાર્ય કરે ક્યાંય પણ થાય એટલે શરદી થઈ હોય એક શરદી ઉધરસ હળદરવાળું દૂધ પીવડદીએ ક્યાંય કઈ વાગ્યું કર્યું છે. તો આપણે તરત જ આપણે હળદર ને ઘીમાં શેકીને આપણે એનું લેપ લગાવી દઈએ છી સોજામાં એ રાહત કરે છે, એટલે એ રી તે હળદર ખુબ જ સારી છે, ધાણાજીરું લઈ લો તો ધાણાજીરું એકદમ ઠંડુ પડે જયારે લઈએ ને તો શરીરનો કોઠો જેને ગરમ હોય તો એના માટે એ સારું જીરું છે, એ હું આમ ખબર હતી પણ હું નેચરોપેથી કર્યા પછી મને ખબર પડી કે જીરું એટલે લોત આયનથી ભરપૂર છે, એમ સ્ત્રીઓ માટે તો સૌથી સારું કે જેમને પાંત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા એ પછી એ લોકોને અચૂક જીરું તો ખાવું જ જોઈએ એમને
હા એ તમારી વાત સાવ સાચી છે, હા હા હા એ તમારી વાત સાવ સાચી છે, કે મસાલાની અલગ અલગ એની ક્વોલે ટીને અલગ અલગ એના ગુણધર્મો હોય છે. જેમ કે તમે અ ઇલાયચી લઈ લ્યો ઇલાય ચી આપડે ચામાં નાખી તો એટલે મસ્ત ચા લાગે. હ અને પછી ઇલાયચીનું બીજું પણ છે, કે ઇલાયચી જો આપડે અ મોમાં ગંદી વાસ આવતી હોય તો પણ ઈલાયચી રાખી તો પણ એ ફ્રેશ થઈ જાય આપડું મો અને બીજું આપડે જોઈએ તો લવિંગ લવિંગ આપડે બો બધા અ માં ઉપયોગ આવે છે, કે લવિંગથી આપણું જો આપને પેટ દર્દ કેવું થાતું હોય તો ખાંસી આવતી હોય. તો પણ લવિંગ અને આદુ બંને મોઢામાં રાખી તો પણ એ સારું રે અને જો એનું ગરમ પાણી કરીને પીએ તો પણ પેટ સાફ થઈ જાય છે. હમ.
હા સાચી વાત છે, તમારી લવિંગનો બીજો ઉપયોગ એ પણ જણાવો કે જેમને દાંતમાં દુખતું હોય ને તો લવિંગનું જે ઓઇલ છે, ને એ બો જ શકતે શક્તિવર્ધક છે. એટલે એ દાંતમાં જે બી દુખાવો થતો હોય ને એ લવિંગ ના કારણે બી મટી જતો હોય છે. અને એલાયચીનું તમે જે કીધું કે મોઢામાં દુર્ગંધ આવતી હોય એના માટે સારું તો સેમ વરિયાળી પણ છે, ઇલાયચીને મુખવાસ માં ખાઈએ છીએ એમ વરિયાળી પણ આપણે મુખવાસમાં જ ઉપયોગ કરીએ છીએ. કે જેના કારણે જેમને કોઈને મોઢામાં, પેટમા અમૂક લોકોનો કોટ. થો હોય એવો જ હોય છે કે ગમે એટલું પાચન થાય પણ તો બી મોઢામાંથી વાસ આવતી હોય છે. તો એ લોકો માટે ઈલચી ને વરિયાળી ખુબ જ સારી. એટલે આ રીતે અમુક ગરમ મસાલા જે છે એ ઘણી રીતે હેલ્પ અ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ આપણને ખુબ હેલ્પ કરી જાય છે, બરાબર ને?
હા એ તમારી વાત સાવ સાચી છે. અને આપડે જોવા જઈએ તો લવિંગ છે. અ એને પલાળીને રાખીએ રાતે પલાળીને જો સવારે એનું આપણેે સ્પ્રે પાણી અ બનાવી અને એક સ્પ્રેની બોટલમાં નાખીને વાળમાં નાખીએ તો પણ વાળ હેલ્ધી રહે છે. અને આપણે જોઈએ તો અ બાદીયા ને એ બધું છે. એ શરીર માટે એક રીતે સારું છે. કે બધું આપણેથી થોડું થોડું ખાવું જોઈએ, શાકમાં નાખીને.
હા, સાચી વાત છે તમારી. અને મસાલા વિશે હું થોડુંક કહુંને તમને તો હું છેનને નાની હતીને ત્યારે હું મારા મમ્મી પાસેથી શીખી. લગભગ આપણા ટાઈમના પહેલા જે હતુંને, એ કેવું હતું આખા મસાલા, મસાલાની એક સિઝન જ હતી એકચુલી, અત્યારે આવે છે? પણ મને ધ્યાન છે, ત્યાં સુધી પહેલા જમાના પ્રમાણે એટલું બધું હવે નથી રહ્યું એ. એટલે મસાલાની સિઝન હોયને, ત્યારે તો બધા જ મસાલા કરવા. એ જે જગ્યા હોયને ત્યાં જ ઘંટીએ જ પહોંચી જવાનું. અને પર્ટિક્યુલર હળદર હોય, તો આ સેલમની જ હળદર મળશું, તો કાશ્મીરી રે સંભળ એવી રીતે જ લેવાનું, એટલે એ બધું જોઈને, મમ્મી લઈ જતા મને બધા જ મસાલા પોતાની જાતે લે. અ ચેક કરે અને એમની સામે જે દળાવે અને જ્યાં સુધી પાવડર તૈયાર થઈને પેકના થાય, ત્યાં સુધી મમ્મી હલતા નહીં, ને હું એમની પાસેથી શીખી જો. તો આજની તારીખે હું સેમ વસ્તુ કરું છું. મારા સાસુનું પણ એવી રીતનું જ હતું. એ લગ્ન થયા પછી એમાં બંને સાથે જતા અને દરેક મસાલા જે વષૅના ભરવાના હોય એ બે સાથે જઈએ, જાતે જ વીણીએ મસાલા બધા અમુક જે નક્કી કરેલો હોય અને જ્યાં સુધી પાવડર આપણા હાથમાં ના આવે થેલીમાં ભરાઈને ત્યાં સુધી અમે એક મટકો પણ મારતા નહી. કેમ કે મને તો હવે ત્યાંના જમાના પ્રમાણે છે ને, થોડો વિશ્વાસ પણ ના આવે. એ લોકો આંખ પલકારામાં ક્યાં ભેલસેેલ કરી દે ને, આપણને ખબર જ ના પડે. એટલે હું તો હવે શીખી ગઈ છું. હવે, એવું ક્યારેય નહી કરવાનું કે ભાઈ કોઈના પર ટ્રસ્ટ કરીને, કે આવી રીતે ખોટું કોક આપણને કશું જ આપ
હા, એ. હા, એ તમારી વાત સાવ સાચી છે. અમારે પણ એમ જ છે કે અમે વરસેકનું અમે હળદર છે, મરચું છે, જીરું છે અને બધા મસાલા છે. એ બધ બધું અમે દળાવીએ. અમારા સામે જ દળાવીએ અમે લઈને કે ભાઈ ના અમારે પછી કઈ ભેડસર નથી જોતું કે અત્યારે આ કેહેવાય કે અત્યારે બધું વસ્તુ નકલી આવી ગયું છે. મરચુંમાં કલર નાખીને આપ પીડિયો હળદર એવી રીતે આપી દેએ છે અને અત્યારે જોઈએ, તો રાય, જીરું કે આપણે જોઈએ મરી એમાં પપૈયાના બી નાખી દે છે, એટલે આ બધું થોડુંક મસાલામાં તો જોવા જઈએ, તો પહેલેનો જે આપણા મમ્મીના સમયનો જે એ લોકો જમવાનું બનાવતા, જેનો એનો ટેસ્ટ આવતો એવો, અત્યારે આપણે ગમે એટલું કરીએ તો તો એવો ટેસ્ટ નથી આવતો, કેમ કે અત્યારે બધું આપણે કેટલુક વસ્તુ જોઈ જોઈને લઈએ, કેમ કે બધી વસ્તુમાં ભેળસેળ હોય છે.
ખુબ જ સાચી વાત, ખરેખર સાચી વાત તમે જે કીધું ને, મને એકદમ કડવો અનુભવ થયો હતો. એક વાર મારી ડોટર નાની હતીને, એની તબિયત થોડી સારી નતી, તો અને આ મસાલા બનાવવાનો જ ટાઈમ હતો. તો પછી મારી સાસુને મેં વાત કરી કે મમ્મી મેં કીધું આવક તે મસાલા બહારથી રેડી લઈ લઈએ, તો ચાલશે. થોડોક ટાઈમ પૂરતા એમ. અડધું વર્ષના તો હતા. હવે, પછી છ મહિના કાઢવાની જ વાત હતી મારે. તો મમ્મી કે કંઈ નઈ લઈ લે તો પછી અમે મહિના મહિના પૂરતા જ મેં આખા છ મહિનાના તો ના ભર્યા પણ મહિના મહિના પૂરતા નજીકનો એક સારો કિરાનાનો સ્ટોર હતો ને ત્યાંથી લઈ આવી તું પણ તમે જોવો તો મરચું એટલે પાણીમાં નાખો એટલે કલર આવી ગયો તો બહુ જ સરસ પણ પછી ખબર પડી પાણીમાં ચેક કર્યા પછી કે મરચામાં તો પેલું નકરો કલર નાખેલો હતો. હળદરમાં પણ સેમ અને ધાણાજીરું હતું ને એમાં તો એને તમે એમનમ કાચું છાસમાં નાખીને ખાવને તો જાણે પેલો પાવડર ઓલો લાકડાનો ભૂસો હોય ને એવી સુગંધ આવતી હતી એમાં એટલે એમાં બી દાણાજીરુમાં લાકડાનો વેર જે હોય ને એનો ભેળસેળ કરેલો એટલે એ પછી તો મેં નક્કી કર્યું કે થોડોક ટાઈમ આધુ પાછું કરીને કઈ પણ કરવાનું પણ મસાલા તો જે જગ્યાએ થી તમારે તાજા તમારા સામેથી થતા હોય ને એવા જ લેવાના આ પાવડર તૈયાર લઈએ છીએ ને પણ ખરેખર બહુ તકલીફ પડી જાય છે પછી હેલ્થ ને એટલી બધું નુકસાન થાય છે ને એના કારણે એટલે એ પછી તો મે નિયમ કર્યો કે હવે ક્યારેય પણ કોઈ દિવસ રેડી મસાલા તો ક્યારેય લેવા નહીં.
હા એ તમારી વાત સાવ સાચી છે અમારે પણ એવું કેટલી વાર થયું છે કે આપડે જોવા જઈએ અમુક એવું હોય કે કલર નાયખા વગરનું મરચું હોય પણ મરચું એટલું તીખું હોય આપડે થોડુંક નાખી અને સારો એસા સારો સ્વાદ પણ આવે અમુક વરષે આવ મરચું હોય છે તે બોવ લાલ લાલ થઈ જાય કોક નેમ થાય કે આ કેટલું તીખું હશે એટલે આ લોકો બધું આપડે જોઈ વિચારીઈ ને જ્યાં હોઈ નેદ્રુમાં તો હું પણ એવું જ છે કે અમારે અ ગામડે જ્યાં ખેતીમાંથી જે લોકો ડાયરેક્ટ વેચે છે અમ ત્યાંથી લેએ કેમ કે સાચી તો એમાં સારો સ્વાદ આવો જોઈએ.
હા સાચી વાત છે.
મેઈન તો એજ છે કલર અને સ્વાદ બેયનું મહત્વ એટલું જ છે
હા એટલે એમ થાય કે આપડે ગામડેથીને જ અમે બધી વસ્તુઓ મોસ્ટ ઓફ તો અમે ગામડે થીને જ લઈએ. કે જે ખેતી કરે છે. અમારા કુટુંબમાં બધા એ લોકો ત્યાંથી તાજે તાજું લઈએ અને, કોના કે જ ર તોય પણ ત બધું તો આપડે ના અહં બને પલે આપણે કરવું પડે છે કે શું કરીએ હા,
હા, સાચી વાત છે, સાચી વાત છે, તમારી